હ
અવાજ આવે છે? સ્પષ્ટ આવે છે મારો અવાજ?
હા
હ આપડે જોવા જઈએ તો આજે આપણે ઓર્ગેનિક ફૂડ નું પણ વાત કરી શકીએ કે ઓર્ગેનિક ફૂડ એટલું એવું ખોરાક છે જે કુદરત ના રીતે જ ઉગાડવામાં આવે છે અને જેમાં રસાયણ ખાતરા કે ઝેરી દવાઓ કસ્તા ન ઉપયોગ થતો નથી.
અને સ્વાસ્થ્ય માટે પણ ઓર્ગેનિક ફૂડ ખૂબ જ લાભદાયક હોય છે જેમ કે આપણે વાત કરીએ તો કેમિકલ વગરનું ઓછું હોવાથી તે શરીર માટે વધુ સુરક્ષિત માનવામાં તો આવે છે અને આપણે સ્વાસ્થ્યને જો સારું રાખવું હોય તો આપણે ઓર્ગેનિક ફૂડને વધારે અનુકૂળ લાવવું પડે જીવનશૈલીમાં આપણે જેમકે એમાં ઉદાહરણ લઈએ તો ઓર્ગેનિક દૂધ છે પછી ઓર્ગેનિક ફળો છે અને બાળકો માટે પણ ઘણું બધું ઓર્ગેનિક ખોરાક આપણા સલામતમાં માનવામાં આવે છે.
એ તો છે પર્યાવરણનું રક્ષણ બી એનાથી થાય છે કે ઓર્ગેનિક ખેતી જમીન પાણી અને હવા માટે ખુબ સારી કે રાસાયણિક ખાતર જમીનમાં ઉપજે શક્તિ ઘટાડે છે અને પાણી પ્રદુષિત થાય છે અને જયારે ઓર્ગેનિકે ખેતીમાં કુદરત ના ખાતર જેમજ ગોબર ખાતર ને બધું વપરાય તો એ બહ સારું છે માટી માટે અને આમ જમીનમાં ઉપ ઉપજા ક્ષમતા વધારે છે પાણી પ્રદુષણ ઓછું કરી દે ઓર્ગેનિક ખાતા ખેતી પછી જીવજંતુને પણ ના મારે અને કુદરતે સંતુલન જાળવી રાખે ઓર્ગેનિક
અને ઓર્ગેનિક નું દીવા છેએ તો આપ સ્વાદ તેની ગુણવત્તા પણ એમાં વધારે આવે છે ઘણા લોકો ઘણા લોકોએવું માને કે ઓર્ગેનિક ખોરાકમાં સ્વાદ નથી હોતું ખરી રીતે આપણે જોવા જઈએ તો ઓર્ગેનિક જેવું એકેય ફૂડ નહીં અને શરીર અનેક કૃતિમ રસાયણો બનાવતું નથી જેમાં આપણે ઉદાહરણ આપી તો ઓર્ગેનિક ટામેટા કેરી અથવા તો ઘણ વધુ કુદરતી અને તાજું આપને ઓર્ગેનિક ફૂડ જોવા મળે છે.
હા અને ખેડૂતોને પણ ખૂબ લાભ મળે કે ઓર્ગેનિક ખેતીમાં ખેડૂતોને લાંબો ગાળો ફાયદો મળે શરૂઆતમાં મહેનત વધુ હોય છે પરંતુ જમીનના ગુણવત્તા સુધારે છે અને બજારમાં ઓર્ગેનિક વસ્તુઓનો ભાવ પણ વધારે મળે છે અને ખેડૂતોને તથા લાભ જમીનને લાંબા સમયના લીધે જ મળે અને બજાર ના કરતા વધારે કિંમત મળે એટલે એમના માટે સારું હોય.
અને એવું જોવા જઈએ તો આપણે પશુઓનો પણ સારો પ્રભાવ પડે ઓર્ગેનિક માંથી આપણે પશુપાલન ના પશુઓને કુદરતી ખોરાક આપવામાં આવે તો એમની દવાઓનો ઓછો ઉપયોગ કરવો પડે અને દૂધ અને ઘીની વસ્તુ વધુ શુદ્ધ માનવામાં આવે છે અને આજકાલ તો લોકો જ ઓર્ગેનિક ફૂડ અને આજની જીવનશૈલીમાં આપણે એટલા બધા એ થઈ ગયા છે ને કે ફાસ્ટ ફૂડ ખાવા માટે આપણે બધા એ થઈ ગયા છે પણ ખરેખર આપણે ઓર્ગેનિક ફૂડ ખાઈએ તો આપડા બોડી માટે પણ ઘણું સારું હોય છે.
હા એ તો છે અને લોકો ઓર્ગેનિક ફૂડ પસંદ પણ બહ કરે કારણ કે આરોગ્ય જાળવા માટે પછી કેમિકલ થી બચવા પછી પર્યાવરણ ને બચાવ કરવા અને શુદ્ધ અને કુદરત નું ખોરાક મળે એટલે લોકાને ગમે કે ઓર્ગેનિક ફૂડ જ ખાઈ લો એવું છે. ત્યાર તો
અને એમાં પણ જો ઓર્ગેનિક ફૂડની મુશ્કેલી આપણે જોવા જઈએ તો વધુ કિંમત એમાં આપવી પડે છે સામાન્ય વસ્તુઓ કરતા થોડી મૂી પડે પણ એ શરીર માટે ઘણી સારી હો છે અને ઓછી એનું મળે છે પણ ઓછું દરેક જગ્યાએ ઓર્ગેનિક ફૂડ સરળતાથી અને ઈઝી રીતે આપણને મળી પણ જાય છે એ વસ્તુ
હા અને ભારતમાં લોકપ્રિય ઓર્ગેનિક વસ્તુઓ પણ ઘણી છે જાણે બાજરી છે જવાર છે ઘઉં ચોખા મગફળી દૂધ ઘી શાકભાજી આ બધું ઓર્ગેનિક ખોરેજ છે લોકા અત્યારે તો
અને આપણે ઓર્ગેનિક ફૂડમાં સૌથી વધારે સારું જીવનશૈલી આપણે માણી શકીએ છે અને પર્યાવરણનું પણ રક્ષણ કરી રક્ષણ કરી શકીએ છીએ અને આપણા સ્વાસ્થ્યું પણ સારું રાખીએ છીએ અને કુદરતનું પણ આપણે સારી રીતે અને ઓર્ગેનિકથી આપણને ખેડૂતોને પણ ઘણી બધી આવક અને એમાં ફાયદો પણ થાય છે, લોકોને હેલ્પ પણ મળી જાય છે. અને ભવિષ્યમાં જો લોકોને ફૂડ માટે આપણે ખાવા માટે પ્રેરિત કરતા હોઈએ તો એ લોકોનું ઓર્ગેનિક પાછળ વધારે એ લોકોને જ આપ ખાવું જોઈએ. તો જ આપડે સારું રહેશે.
હા એ તો છે ઓર્ગેનિક ફૂડ ખાલી ખેતી અને ખોરાક પરંતુ મર્યાદિત નથી પણ તેની સાથે સાથે આરોગ્ય છે જીવનશૈલી છે અર્થતંત્ર છે સંસ્કૃતિ ભવિષ્ય બધાથી જ જોડાયેલું છે ઓર્ગેનિક ફૂડ કે હવે આપણે આ વિષયમાં બહ જ વાત કરવા જેવું છે કે અત્યારે બહુ ચાલી રહ્યું
હમ અને એમાં પણ માનસિક સ્વાસ્થ્યને સારું રાખવું હોય તો ઘણા સંશોધન મુજબ આપણે એવું પણ વિચારવું જોઈએ કે કુદરતને જે આપણે ઓર્ગેનિક ફૂડ બનાવે ખોરાકને શરીર અને મન પર સારો એનો પ્રભાવ પણ પડે છે જેમ કે શરીરમાં જા વધુ રહે પછી મન તાજું રહે આપણે અને ઊઘ પણ સારી આવે છે અને એકાગ્રતા એનાથી સારી એવી વધે છે આપણે
હા એ તો છે જ અને આમ બાળકોને પણ બહુ સારું કે બાળકોનું શરીર નાજુક હોય છે તો એમને કેમિકલ નો પ્રભાવ બહ ઝડપથી પડી જાય એટલે ઘણા માતા પિતા એવું જ ચાહે ઓર્ગેનિક ફૂડ મળે એમના છોક કારણ કે એમની રોગ પ્રતિકારક શક્તિ વધ ધારે ઓર્ગેનિક ફૂડ પછી શુદ્ધ પોષણ મળે એમના છોકરાઓને, પછી એલર્જી ને બધાથી બચાવે પણ અમુક વાર, પછી શરીર નું વિકાસ પણ સારો થઈ જાય ઓર્ગેનિક ફૂડ
અને જે આપણે વાત કરીએ ને તો પહેલાના જમાનામાં આપણે ઓર્ગેનિક ફૂડ અને પરપ પરંપરાગત ભારતની જીવનશૈલી પર વધારે અસર હતું. જુના જમાનામાં શું કે મોટા ભાગના લોકો છે ને કુદરતી વસ્તુ પર વધારે પ્રભાવિત રહેતા તા એટલે એ લોકોનું આયુષ્ય પણ સારું રહેતું હતું અને ગાયનું દૂધ પીતા અને રાસાયણિક દવાઓ ઓછી ખાવી પડતી હતી અને એ લોકોનો ખોરાક પણ એવો જ હતો એકદમ હળવો અને ઓર્ગેનિક જેમ કે બાજરી છે ઘઉં છે છાસ છે થી ગોળ છે, અને ઋતુ પ્રમાણે એ લોકો બધું ચેન્જ કરતા રહેતા તા, એટલે એમનું આરોગ્ય પણ સારું રહેતું તું.
હા એ તો છે ને યોગ અને આયુર્વેદા માં પણ સાત્વિક આહાર નું બહું જ મહત્વ દેખાય છે, કે સાત્વિક આહાર એટલે શુદ્ધ અને હળવો અને કુદરતી ખોરાક હોય, તો યોગ કરનાર લોકોને ઘણી વાર ઓર્ગેનિક શાકભાજી, ફળો, દૂધ ની બહું જરૂર પડે છ ખોરાક પસંદ કરે કારણ કે તે શરીર અને મનને બેને શાંત રાખે છે
ઓગેનિક ફૂડની આપણે વૈશ્વિક એટલે એટ વાત કરીએ ને તો ફિટનેસ અંગે પણ તકૃ આવી છે પછી શુદ્ધ ખોરાક થી આપું આપણી માંગ પણ સારી છે અને નવી અને એમાં ઘણું બધું નવું નવું કરે છે ઓર્ગેનિક ફૂડમાં તો આપણે
હા અને ટેકનોલોજી પણ હવે તો ઓર્ગેનિક ખેતીમાં બહુ જ મદદ કરે, કે અહ ડ્રીપ સિ સિંચાઈ કરે કે કુદરતને કી કીટાના શક્તિ બનાવવામાં રીતે કે માટી ચકાસીન લે, અને મોબાઈલ એપ દ્વારા ખેતી નો માર્ગદર્શન મળે, એના થી ખેડૂતોને પણ વધુ સારી મળે કે ઓર્ગેનિક ખેતી કરી શકાય એમને બહ સારું રહેે
અને એ લોકોને એનાથી એટલો બધો રોજગાર મળે છે ગામડા વાળા લોકોને કે ઓર્ગેનિક ફૂડમાં એ લોકોને વધારે આવક જોવા મળે અને સાથે સાથે આપણે ભવિષ્યમાં પણ સારા એવા ફાયદા મળે છે કે ઓર્ગેનિક આપણેે રેસ્ટોરન્ટ પણ ખોલી શકીએ અને ઘર આંગણે આપણે ઓર્ગેનિક બગીચા પણ બનાવી શકીએ, અને ઓર્ગેનિક ફૂડ વિશે કેટલીક એવી રસપ્રદ વાતો પણ છે કે જે આપણે જાણી પણ ના હોય, પણ એ અત્યારે આપણે વાત કરવા જઈ છે કે કેટલાક ફળોમાં નાના-નાના ના દેખાય સ કે એવા વધું તા પૌષ્ટિક આહાર પણ હોય છે અને મધમાખીઓ ન આ ઓર્ગેનિક ખેતી કરવાથી આપણે ખાસ એવા આપણને પૈસા પણ એમાં મળી શકે છે
હા એતો છે. અને આપણે ઘરે પણ બહુ બધું કરી શકીએ ઓર્ગેનિક ખેતી માટે, કે ઘરે કિચન ગાર્ડન જેવું કરી શકીએ, કે પોતાનું ખાવા બનાવે, પછી આપણે ખાતર ઘરે બનાવી શકીએ કે રોજ જે શાકભાજીનું જે બધું રહેેતું હોય એ બધું આપણે અંદર કો કશક વાસણ કે કશમાં નાખીને ઘરે આપડે મહિનો બે મહિનો મૂકીએ તો ઘરે જ ખાતર બની જાય અને પછી અળસિયા નું ખાતર પણ મળે છે અત્યારે જે આપડે એ બધું કેમિકલ ફ્રી વાપરીએ અને બધું લીમડા ન ઉપયોગ કરી અને આપડા આ બધા છોડોને બચાઈએ તો આપણને બહુ સરસ અને સારું બધું અહ શાકભાજી ઘરે જ મળી જાય આપડે કરીએ તો.
અને એ આપણું જ આપડું બનાયેલું ખાવા આપણે ખઈએ આપડી હેલ્થ ભી સારી રે છે, અને આપણું આયુષ્ય પણ ઘણું સારું એવું વધે છે, અને આપડે આયુષ્ય આપણું લાંબુ ટકી રહે છે, અને જો ઈ પણ જોવા જઈએ તો આપણે કેમિકલ વગર ના ખાઈએ એટલે આપણું સ્વાસ્થ પણ સારું રહે અને સંતુલન જીવન પણ આપણું સારું એવું રહે છે એના માટે આપણે આ ઓર્ગેનિક ફૂડ તો ખું જ જોઈએ
હા એ તો છે, અને આપણે ઓર્ગેનિક ખેતી ઘરે કરીએ તો-તો આપણને મજા પણ એટલી આવે કે ઘરે જાતે બધું કરીએ, જાતે બનાઈએ આપણા પૈસા પણ બચે છે, અને મજા પણ આવે, અને સરસ સુંદર આપણે જોઈએ કે કુદરતે આપણને કેટલું બધું આપ્યું છે આવું ખાવાનું આ પણને આપે છે કુદરત, જે આપણે ઘરેથી જ લઈને ઘરે જ બનાઈ શકીએ, જે બહુઃ જ સ્વાદિષ્ટ લાગે. ઘરનું ખાવાનું હોય એટલે પછી તો એનામાં ઘરે બનાયેલા હોય ઓર્ગેનિક ખાવાનું હોય વેજીિટેબલ, તો-તો એટલા સ્વાદિષ્ટ હોય ને.
ને ઓર્ગેનિક ખાવાનું પણ એટલું સ્વાદિષ્ટ લાગે ને કે તમે આપણે જાણે કે ઘરેથી જ બનાયેલું હોય ને તો બારનું પણ લાયા હોય ને તો પણ આપને ઘર જેટલું ટેસ્ટી જ લાગે છે.
હા એ તો છે જ, કે ઓર્ગેનિક ખાવાનું છે તો આપણા શરીર માટે મેન્ટલ હેલ્થ કે ફિઝિકલ હેલ્થ કશું પણ જોવો બધામાં આપણને ખુબ જ મદદ કરે કે, હવે અત્યારે આ બહુ પોલ્યુશનને બધું વધી રહ્યું છે, એટલે આપડે બધું ધ્યાન રાખ વું પડે આપણા શરીરનું, એટલે હવે તો બધા ઓર્ગેનિક ખાવાનું બનાવ અહ ખાવાનું જ વેચતા થઈ ગયા છે, અને અત્યારે તો બધા કરે પણ છે એટલું, ઘરે પણ કરે બરથી લાવે એટલે ખુબ જ મદદગારી છે આપણને.
હમ અને ઓર્ગેનિક વિશે આપણે આખો દિવસ વાત કરીએ તો પણ ઓછો પડશે એટલે આપણે આમાં આમાં જેટલી વાતો કરીએ એટલું ઓછું છે આપણા આના માટે તો જાણવું બી જરૂરી છે પણ અત્યારે એટલી વાત
હા પણ એ તો તમારી વાત તે બરાબર છ કે આપણે જેટલી પણ વાત કરીએ ઓર્ગેનિક ખાવા પડે તો, પણ હવે ફરી કોઈ વખત વાત કરીશું આના પર આપણે.